હાલો.
કેમ છો? જય શ્રી કૃષ્ણ.
હા મજા છે હો, જય શ્રી કૃષ્ણ. હમ્મ તો. હવે આ અત્યારે આપણેે કે ટેકનોલોજી ઇન ડેયલી લાઈફ એના ઉપર આપણે અ થોડી આપડી વાત કરશું.
હા.
હા, તો આજે આપડે જોઈએ છેએ કે ટેકનોલોજી છે એનું આપણા જીવ જીવનની અંદર એટલું બધું વણાઈ ગયું છે કે જેના વગર આપને ચાલી શકે એવું તે
હા, અત્યારે તો ટેકનોલોજી કેટ લી આગળ વધી ગઈ છે.
હમ્મ, એટલે કે દરેક કોઈ પણ ક્ષેત્રમાં. એક એક ક્ષેત્રમાં ટેકનોલોજી જોઈ આગળ વધી ગયું છે અને એના વગર ચાલતું પણ નથી. ઈ આપણે આમાં જ જોઈએ કે ભાઈ ચાલો મેડિકલ લાઈનમાં જોઈએ તો પેલા કેવું હતું કે ઓપરેશન કરતા હતા તો બહુ વાર લાગતી કેટલા કેટલા દિવસ આપણે એડમિટ કરતા તા અને પછી ઘણી બધી જમવામાં પણ પરેજી આપતા તા. અને પછી ઘણા બધા દિવસે એની આપણને સાઈડ ઇફેક્ટ પણ થતી તી ને ઘણા દિવસ આપણે આરામ કરવો પડતો તો. પણ હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે કે ભઈ એનાથી શું કે આપણે આગલા દિવસે જ ખાલી અ એડમિટ થવું પડે. બધા રિપોર્ટ ને બધું થઈ જાય અને ખાલી જે જે ઓપરેશન પેલા કલાકો ચાલતું તુ એ અત્યારે અ એક એકાદ કલાકમાં જ થઈ જાય છે. અને પેલા આખું જે જે આખું બધું જે જગ્યાએ સર્જરી કરવાની હોય ને ત્યાં કેટલું મોટા કાપા મુકતા તા. જય્યારે હવે શું છે એક હોલ થી આખી સર્જરી થઈ જાય છે. અને કેમેરો અંદર ઉતારી અને પછી એવી રીતે આખી સર્જરી થઈ ગઈ છે અને વધારે ટાંકા પણ નથી આવતા અને વધારે પછી આરામ પણ નથી આવતો અને જમવામાં અને એમાં આપણને કોઈ પણ જાતનું એ એવું રેતું નથી કે ભાઈ તમે આ ન જમો કે તે ના જમો અને થોડા દિવસના રેસ્ટમાં જ આપણેે એકદમ સાજા નોર્મલ થઈ જાય છે. તો આ ટેકનોલોજી આપ પણને રોજ રૂટીનમાં પણ એટલી જ ઉપયોગી છે.
હા. હવે તો કેવું થઈ ગયું છે કે સવારના આંખ ખો ખોલવાથી લઈને રા રાતના સુવા સુધી આપણે કોઈ ને કોઈ રીતે તો ટેકનોલોજી નો ઉપયોગ કરીય જ છીએ એમ. મોબાઈલ ફોન છે, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, સ્માર્ટ ટીવી છે પછી ઓનલાઈન બેંકિંગ છે ડિજિટલ પેમેન્ટ છે. આ એઆઈ હવે એઆઈ નું કેટલું વધી ગયું છે. ઈ બધી જેવી ટેકનોલોજી આપડા જીવનને આમ વધારે આમ ઈઝી કરી નાયખૂ છે. વધારે આમ સ્પીડમાં લાવી દીધું છે અને સુવિધાવીક પણ બનાવી દીધું છે. આપણા જીવનને
હા સાચી વાત છે અમે જયારે અમને યાદ છે અમે ઘણા વર્ષ પેલા તો કેવું કે લાઈન માં ઉભા રહી રહીને બિલ ભરતા તા. જે લાાઈટ બિલ છે કે ગેસ બિલ છે
હા કે કઈ પણ હોય એમ
હા તો અમે બો લાઈન માં ઉભા રેય રેય ને કે કલાકો સુધી ઉભા રેતાતા જ્યારે હવે કેવું થાય છે કે ઘરે બેસીને બે મિનિટમાં આખુ બિલ ભરાઈ જાય છે. એટલે ટાઈમનો ખુબ સદ ઉપયોગ થઈ જાય છે અને થાક પેલા એ બધું દોડી દોડીને ત્યાં સુધી જવું પડતું હતું કે ભાઈ બેંકમાં બિલ ભરાતા હોય તો ત્યાં કે પોસ્ટ ઓફીસમાં ભરાતા હોય ત્યાં છેક જવું પડતું હતું હવે આ મો બાઈલ ના ઉપયોગ થી આપણેે એ બહુ ઈઝી થઈ ગયું છે.
હા. ટેકનોલોજી ટેકનોલોજી એટલે આમ કેવાય ને વિજ્ઞાન ને જ્ઞાનનો એવો ઉપયોગ કે જેનાથી માનવ જીવન આમ આપડું જીવન આમ સરળ અને વધુ કાર્યક્ષમ બને એમ આજના સમયમાં ટેકનોલોજી વગર જીવનની કલ્પના કરવી આમ થોડુંક ડિફિકલ્ટ છે એમ
હા એજ ને હવે તો આપણે એને ટેકનોલોજી વગર આગળ જ ના ચાલી શકીએ એમ એટલે અને ટીવી છે તો કેવું કે આપડે સમાચાર ને બધું જોઈ શકીએ છીએ.
હા.
મોબાઈલ થી ટીવીથી આ જયારે પેલા તો કેવું હતું કે સાંભળતા જ આપણને દેખાતું નય અને હવે મોબાઈલ આવા થી તો શું કે તરત ને તરત આપણને ખબર પડી જાય છે કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ થઈ ગઈ આ જગ્યાએ આ વસ્તુ થઈ ગઈ એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય છે હવે હવામાનની જ વાતાવર વાતાવરણની બધી વાત કરીએ તો શું કે હાલો વરસાદ ક્યારે પડવાનો છે ક્યારે વાવાઝોડું આવ વાનું છે એ બ હ આગળ હા એટલે આગળથી જ આપણને ખબર પડે જેથી આપણે હું કરીએ કે હા ભાઈ એ વરસાદ પડવાનો છે વાવાઝોડું આવવાનું છે તો આપણે પહેલેથી જ આપણા ઘરની અંદર બધું એવી તૈયારી રાખીએ. કે બાર જતા હોય તો આપણે છત્રી રેનકોટ વગેરે લઈને જ જઈએ. કે જેથી આપણે હેરાન ન થાય એટલે અ હ એટલે આ ટેકનોલોજી થી આપડે બધા નું જીવન ઘણું બધું સરળ થઈ ગયું છે.
હા વિદ્યાર્થીઓ ના જીવનમાં તે ટેકનોલોજી નું ખુબ મહત્વ છે. અમ પેલા અભ્યાસ માટે અ ખાલી બુક્સ જ હતી. અને બુક્સ ઉપર જ તે બધું કરવાનું હતું પણ હવે તો મોબાઈલ મોબાઈલ આવી ગયો છે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન ઓનલાઈન આપડે ભણી શકીએ પછી વિડીયો વિડીયો લેકચર આવી શકી ડિજિટલ લાયબ્રેરી અને ઘણા અ શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા ઘર બેઠા આપડે ભણી શકીએ હવે તો ઓનલાઈન ભણવાનું ભી કટલું વધી ગયું તો બધું ટેકનોલોજી ના જ કારણે થયું છે એમ એટલે ઈ બાબત તે વિદ્યાર્થીઓ માટે તો કેટલું આમ ઈઝી બની ગયું છે એમ કોઈ પણ વિષય વિશે આપડે માહિતી મતલબ મેળવી હોય તો ઈ ખાલી બસ એક જ સેકન્ડ આપને લાગે ઈ આપડે ઇન્ફોર્મેશ જોતી હોય ગમે એક વાત ઉપર તો હવે તો
હા એ છે અને જોબ પણ એકદમ ઈઝી નથીહી થઈ ગઈ કારણ કે તમે આ જે કોરોના પછી આપે કેવું કે વર્ક ફ્રોમ હોમ આવી ગયું છે જેને લીધે જે ઘણી વખત કેવું કે આપણેે લેડીઝ ને થોડું જોબ કરવા માટે જે તકલીફ થતી થી એ બહુ કમ્ફર્ટેબલ થઈ ગઈ છે અને આપણે એં અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા અમેરિકાની કંપનીમાં આપણે જોબ કરી શકી છી લેપટોપ થી બધું આપડે કરી શકીએ છીએ ફોરેન આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે ખૂણાનું નુ કામ આપણે કરી શકીએ છીએ કે અ જે આપણે ત્યાં જવાની કોઈ જરૂર નથી પડતી અને મિટિંગો પણ સામને સામને થઈ શકે છે અ ઘરે બેઠા જ લેપટોપની મદદથી તો એટલે આ એ છે કે કોઈને આપડે ચાલો સગા વાલામાં પણ આપ કોઈને ફોરેન મારીએ છે કે તો કે બીજે ઘ દૂર રે છે તો આપડણે કેવું વિડીયો કોલ કરીને એકબીજાને જોઈ શકીએ છીએ
હા
પેલાના જમાનામાં કેવું થતું હતું કે ભાઈ આપણે ઘણા ઘણા દિવસો સુધી જોઈ પણ નહોતા શક પણ હવે આ ટેકનોલોજીને લીધે આપને કોઈ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય એ આપને દૂર લાગતું નથી
બેંકિંગ અને વેપાર ક્ષેત્રમાં પણ ટેકનોલોજી નો ખુબ ઉપયોગી બની છે આજે આપડે ઘરે બેઠા ઓનલાઈન પૈસા મોકલી શકીએ છીએ બિલ ભરી શકીએ છીએ ખરીદી કરી શકીએ છીએ અને બેંક ના ઘણા કામો મોબાઈલ દ્વારા જ આપણે કરી શકીએ છીએ ડિજિટલ પેમેન્ટના કારણે સમય અને મહેનત બ નેની બચત કેવી થાય છે, એમ આપડે
હા હા એ એજ એજ તો બેંકમાં એ કેટલું બધું આપને સુવિધા થઈ ગઈ છે, અને કોઈને સેલરી બધ ધાની ઓનલાઈન જ આવી જાય છે, પેલા તો કેવું કે પેલું કેશથી જ આવતી હતી હવે તો આપડે અ ઓનલાઈન કરી દઈએ છીએ બધુંને શોપિંગમાં પણ ક્યાંય પૈસા આપણે સાચવવા નથ પડતા એક મોબાઈલ હોય તો એનાથી કેટલી બધી મોટી શોપિંગ થઈ જાય છે. કે ચાલો ભાઈ પેલા તો આપડે ક્યાંય પણ બહાર જત તા તોય આપડે પૈસા ને લઈ જવા પડતા ને આપણે બોવ સાચવવા પડતા હવે કા એ કઈ ની મોબાઈલથી જ બધું થઈ જાય છે. એટલે બોવ ઈઝી થઈ ગયું છે, હવે
હા.
એને ઈ ઉપરાંત જોઈએ તો આપણે જો રેલવેમાં કે બસમાં કે એમાં મુસાફરી કરવી હોય તો ઓનલાઈન આપડે ટિકિટ બુક થઈ જઈ છે, પેલા કેવું હતું કે ભાઈ આપડે ત્યાં રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન જઈને લાઈન માં ઉભા રહીને પછી ટિકિટ બુક થતી હતી જયારે હવે આપણે ઘરે બેઠા જ ઓનલાઈન ટિકિટ બુક કરી દઈએ છીએ તો બહુ ઈઝી થઈ ગયું છે, હવે એમ.
આજના સમયમાં ટેકનોલોજી માત્ર એક સુવિધા નથી પણ આમ કેવાય ને વિકાસનું સૌથી મોટું સાધન છે. ભવિષ્યમાં પણ નવી નવી શોધો અને ટેકનોલોજી આપણને આમ આપને આપણા જીવનમાં આમ વધુ આધુનિક બનાવશે તેથી આપણે આમ ન વી ટેકનોલોજી શીખતા રહેવું જોઈએ અને તેનો જવાબદારી પૂર્વક ઉપયોગ પણ કરવો જોઈએ
ટેકનોલોજી ના તો ફાયદા ભી છે, ને ગેરફાયદા ભી છે. મોબાઈલ આપડે વધુ પડતો ઉપયોગ કરશું તો આપણા આ આપડી આંખને નુકસાન થશે ઈજ પ્રમાણે સોશયલ મીડિયા પર વધુ સમય આપડે પસાર કરવાથી અભ્યાસ અને કામમાં ધ્યાન આપડું ઓછું જાશે એટલે એવા ઘણા ફાયદા ભી છે, અને નુકસાન ભી છે, એના પણ આપણને ખબર હો જોએ કે આપડે આપડે ક્યાં સુધી એને યુઝ કરવાનો છે. ટેકનોલોજી ને ક્યાં સુધી નથી કરવાની એક આપને લિમિટ ખબર હોય તો આપણે તો આપણી માટે ટેકનોલોજી ફાયદામાં જ છે.
હા એજ એજ એટલે જ હા તો સારું પછી આપડે પાછા બીજા
હા મને તમારી સાથે વાત કરવી મજા આયવી મને ઘણું
હમમ હ હા ઓકે ઓકે થેક ક્યુ ચાલ હા હા પાછા મળીએે જય શ્રી જય શ્રી કૃષ્ણ બાય
હા.